હલો શું કરી રહી.
કઈ નહી.
હ દવા ખાઇ લીધો કે, હલો,
હલો,
ખાવા ખાધું કે કોને પુશ,
ખાઈ લીધું તમે ખાઈ લીધું.
હ મે ખાઈ લીધું.
શું ખાધું.
હ. રોટલો અને રીગણા બટાકા.
હમ.
તમે શું ખાધું.
મેં દાળ ચોખા,
હમ.
બેહ, શું કરે બીજું,
હા એન.
હમ હોસ્લથી છે.
હોસ્ટેલમાં આવતી રહી.
હમ કોલેજ જવા કે તમે.
હ જાવ ને હું કોલેજમાં.
હા ભી કોલેજમાં ક્યા મજા આવે.
મજા તો આવે,
હા
હ હું કરે બધા ઘેર
બસ ક કેતારી સાં કરરે
હમ
હ ફોળ નિનીંદવા ના આવી બા ફોળ નીંદે બહાર પાણી આવે
અમારે તે તે આજર હાથો કલો પડ્યો તો
મેમ હમારે તો ભારે પાણી આવેલો
હ
હમ
હું કરું બીજું કેવું સાલે વાસ
માસ કદાચ હોવા નહી આવે ભરી આળસ આવે ઘર ન તે વાસો વાસ ઘર ના કે વાસ વાસોશે
પડેસ કે સરકારી નોકરી લઈએ તો
હામ ઘેર ના નોકરી મળે તો ભણો અને એમમ ભાવ જે ભણે એમ ખબ પડે કેમ ભવાન
પડે કે હું કેટલુંક વાસે વા સિંધુ પામાંડુ
હમ કે તો પાસે માસી તો યાદ દરે હ
વાસ છે એમ થાય મ ત્યાં
હમ મેળ દેતા વખતે તમે
હમ કે રખે મરો
મેળતે આ આઠમા મહિના લાગે
હ મહાશિવરાત્રી નું તમડા કહ આપ મકી વાડી જે ત્યારે આવે ને
હા હા અમારે બીજો એક મેલો છેજવા.
એ હા
હ ભાર મેળ ભરાય અ તો આમ ઘણા મનખ થોલ ઘણા
તમારે તે અલગ મેળબર હ
આમ પણ મા પેલ છે મેળ જ લી્યારે કોચટ પછી આમ દહા દ ત પછી રોઢ ખાય પછી
હમ હમ
હમ
નવું કરે તેર ખાય
આમ તો નવું કરે ને ત્યારે અમારે અમ બધા ખાય પણ અમારે ઘ પસી નવું કરે પછી ખાય
અમારે તે ગુરુ પૂર્ણિમે પાવા ગઢ જાય ને
તે આમ પાવાગઢ રૂઢજી ચડાવા જાય પસી ખાય
હ આમે તે પવા ગઢ જાય કાલી માતા ના મંદીરે
હમ ભણવાનું હલો હાલો હાલો